તો
હાલો.
કેવું છે ભાઈ?
હલો, અવાજ આવે છે મારો? હાલો.
હેલો.
હલો સંવડાઈ છે?
હા આવે છે આવાજ. મારો અવાજ આવે છે? આવે છે ભાઈ અવાજ આવે છે.
તમને અવાજ આવી રહ્યો છે મારો?
કેવું છે?
તમારો અવાજ મને સંભળાતો નથી હલો.
હવે આવ આવ્યો હવે, હલો? હલો, હલો. રૂકો બે મિનિટ બે મિનિટ, બે મિનિટ થામ. બે મિનિટ થામજે. હેલો, હાલો.
હલો.
આવે છે અવે અવાજ?
હા હવે અવાજ આવે છે મને એક
હા મેં બ્લુટુથ બ્લુટુથ કનેક્ટ કરેલ હોતા ન આવતો હો ચલો કેવું છે ભાઈ
બસ એકદમ મજામાં ભાઈ તમને કેમ છે.
હા રું છે હા એ તો
કેવો છે દિવસ કેવો જઈ રહ્યો છે તમારો દિવસ
એકદમ હારો છે તમારો કેયો છો ભાઈ
બસ મારો બી એકદમ જઈ રહ્યો છે હવે મોબાઈલમાં આમાં અ રીલો સ્ક્રોલ કરતા કરતા દિવસની નીકળી રહ્યો છે.
હા એવું હા તમારે તો વરસાદ છે ભાઈ.
હ મારે ત્યાં બે વખત પડી ગયો છે વરસાદ તમારે.
અમાર તે હજુ આ બ બે દિવસ પહેલે પહેલો વરસાદ થયો.
અચ્છા અમારે તો એકક્ચુલી વરસાદ આવે છે પણ કેવું થાય છે કે રાત ત ના સમયે જ વરસાદ આવે છે દિવસ ના તો કોઈ વરસાદ પડતો જ નથી એટલે અમારે અમારે દિવસ ના છે ને ખુબ એટલે ખુબ ગરમી હોય છે. - અને રાતે થોડો એવો વરસાદ પડી જાય છે ખાલી બીજા દિવસે બહુ જ ગરમી થાય હ
એવ અમારે ત તો હવે બહુ ગરમી થાય છે વરસાદ આયા પછી ઠંડુ લાગે છે. પછી વરસાદ નહીં આવતો તો બહુ ગરમી થાય છે
બરા બ અમારે તો કેવું છે કે આ બાજુ હમણાં વરસાદ ન હજુ કઈ નક્કી નથી મતલબ હવે ક્યારે પડશે અને એ હિસાબે ગરમી બી બહુ જ વધી ગઈ છે.
ટવેીટ સિક્સમાં છે ને વરસાદ બહુ લેટ પડ્યો છે તેમ વ એક જૂનને થપો વરસાદ થઈ જાય છે.
એક જૂનથી ના આમ તો મોસ્ટલી કેવું હોય છે કે પંદર પંદર જૂનની આસપાસ વરસાદ ચાલુ થઈ જ જતો હોય છે પણ આ વખતે થોડું લેટ છે
એ બધું બીજનું પાણી પણ પીચ પછાડી જતું રહેતું ને એક પીછે-
હા હવે જેમ કે અ ગુજરાત છે ગુજરાત મહારાષ્ટ્રમાં વરસાદની પહેલા એન્ટ્રી થઈ જાય છે. મહારાષ્ટ્રમાં વરસાદ બી ખાસો એવો પડતો હોય છે જયારે ગુજરાતમાં તો વરસાદ બહુ ઓછો પડે છે.
હા હા હા
હમે જેમ કે અત્યારે તો મુંબઈમાં બી હજુ વરસાદ પડ્યો નતો પણ મારા ખ્યાલ થી એક બે દિવસ પેલા ત્યાં બી પડ્યો છે.
ના પડ્યો છે અમારે અમારે એક ભાઈ બન છે ને એમનો જોબ મુંબઈ છે કે તો એ કહેતા હતા કે થઈ ગયો બે દિવસ પહેલે એક વરસાદ થઈ ગયો
અચ્છા મતલબ ત્યાં વરસાદ આવી ગયો છે એમને- હા વરસાદ આવે તો કેવું છે કે થોડું અ સારું લાગે ગરમી થોડી ઓછી લાગે કે અને વરસાદ હોય તો થોડું વાતાવરણ બી ચેન્જ થઈ જાય
વરસાદ આવે કે? વરસાદ આવે કે ટેમ્પરેચર લો થઈ જાય બધું વધું વાતાવરણ ઠંડુ હોય જાય ને. એવું બધું આ અમાર તો છે ને હવે બહ વસર ગરમી થાય છે. અમારે તો એક લાગુ લાગું.
અ ના અમારે હજુ ઠંડુ તો એવું કશું છે નહી પણ જો કેવું છે કે વરસાદ થોડો સફત પડી જાય ને તો બધ તો હમણાં અ ઠંડક થઈ જાય પણ સતત વરસાદ પડતો નથી. એટલે
એના હિસાબથી હવે હુ ગરમી તો છે જ.
લાગ અમે બી વરસાદની જ રાહ જોઈ રહ્યા છીએ કે વરસાદ એક વખત આઈ જાય તો બધું ઠંડક થઈ જાય એના લીધે ખેડૂતોને બી ફાયદો થાય, વરસાદ આવે
સા આવે તો નવી વાવણી શરૂ કરી શકે.
એવું છે.
એવું અમારે તો એ ભી છે હવે. હવે એ બધો મોસમ ખુલ્લો થઈ ગયો છે અમારો.
હમ્મ હમણાં આમ અત્યારે તો
પછી એ રાત્રે કકડા કકડા વાગ્યા કરે છે વિજો તે.
હા, હવે જેમ કે તમારે બી રાતના જ વરસાદ પડે છે
પડે છે, દિવસના આવે છે, ના રાતે બધું તે આપડે કે છે ને, વાદળુ.
હા, હમ્મ.
એ બધું આઈ જાય છે, પછી રાતે કઈ નહીં આવતુ ખાલી ખખડા ખકડા કર્યા કરીને જતો રહે.
અચ્છા મતલબ સાંજે ખાલી અ વીજળીઓ થતી હશે.
હવામાન
હમ હા
આગળ જ વષ પછી
બરાબર છે
હમ
હ જેમ કે અ ત્યા તમારે તો તો બી વાત તાવરણ બની રહ્યું છે વરસાદ માટે ન અમારે તો અહિયાં એ પણ નથી થ થઈ રહ્યું કે એવા વાદળો બી બનતા નથી એવું લાગે કે વરસાદ આજે આવશે હ અહિયાં તો ડાયરેક્ટ સૂર્ય નો તાપ જ આવે છે એટલે સીધી ગરમી જ પડે છે અનેનેને ગુજરાત તો પાછું
તો પામે અમદાવાદ સિટીમા તો ખી ગરમી પડે છે હમ હમાર તો વરસાદ બહુ આવે છે ભાઈ
હા તમારે મારા ખ્યાલ થી મહારાષ્ટ્રમા તો ખુબ વરસાદ પડે છે ત્યા તો અ દરિયો બી નજીક એકદમ છે ને પાણી બી કેવું છે કે બધું પાણી પાણી થઈ જાય છે જયારે વરસાદ આવે છે ત્યારે સતત બે દિવસ ત્રણ દિવસ પાંચ પાંચ દિવસ સુધી સતત એક ધારો ક્યારેક ક્યારેક આવતો હોય છે
એવુ ભા અમે લોકો મહારાષ્ટ્રમા ન રતા અ લોકો ગુજરાતમા રહે છે પણ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ની જોડે ગામ છે અમારું પીપોત પીપલોત અર અમારું ગોમ છે ને એ મહારાષ્ટ્રના એક બિલકુલ ડ છે અમે ગુજરાતમાં રેહ છે
અચ્છા તમે ગુજરાતમા જ રો છો એ
હા પ હા નીજ ડિસ્ટ્રિકમાં છે અમે
હા હા બરાબર બરાબર છે
એ મહારાષ્ટ્ર ની જોડે આ ગયા છે ને પછી એવું છે કે મહારાષ્ટ્ર ની બાજુમાં જે કેવું છે
ગુજરાત એ ગુજરાત તો છે પણ ઓલમોસ્ટ જે અ ત્યાનો આજુબાજુ જે વિસ્તારો છે ને એ બધા અ મા
મહારાષ્ટ્ર જેવ હા એવું છે ભભર બોલે હચું બોલે
હા અને મા રાષ્ટ્ર જેવા બી થઈ ગયા છે અને ત્યાનુ વાતાવરણ બી સેમ જ છે હવે જેમ કે અ મુંબઈમા અને જે વરસાદ આવે તો તમે જોઈ શકો કે અ મુંબઈ થી આ બાજુ ગુજરાત મા આવો એટલે વાપી વલસાડ સાઈડ પણ એટલો જ વરસાદ
વરસાદ હા હ હ
અને જયારે એનાથી આગળ આપડે જઈએ તો પછી સુરત
સુરત પછી આગળ બધુ ચેન્જ થાય જાય છે એ બધુ બદલાય જાય છે ના ભ તમાર તે ટેમ્પરેચર હો હતો કે પહેલે પાણી પહે પાણી આવવાનું પહેલે વેલે તમાર ત ટેમ્પરેચર હતો કે પાણી આવવાનું વેલે ટેમ્પરેચર હો હત ફોર્ટી થ્રી ફોર્ ફોર જ હોય ને તમારે ટેમ્પરેચર
અમારે તો હા ફોર્ટી થ્રી ફ ફોર સુધી હોય છે ટેમ્પરેચર તાપમાન. તમારે મારે
ના ફોટી સેવન ફ સિક્સ ફોર્ટી સેવનના અંદર રહે છે.
ઓહ ફોર્ટી સેવન?
હા.
ખાસ્સુ શું કેવાય ફોર્ સેવન એટલે ખુબ એલે ખુબ
હા અમે લોકો અમે લોકો ફાર્મ ફાર્મરમાં જાય છે ને કરે હમ મોબાઈલ જો એ મોબાઈલ કાઢે છે ને ત્યારે અમને તે મોબાઈલ હ જોવા હોય છે કે ટેમ્પરેચર એટલો જ છે ભાઈ એ હ.
હા બરાબર છે હવે અત્યારે આ વખતે બે હાજાર છવ્વીસ માં તો ખૂબ એટલે ખુબ ગરમી પડી.
ખુબ ગરમી છે.
હા એટલે અત્યારે તો બધી જ જગ્યાએ ફોર્ટી પ્લસ તો ચાલીસ પ્લસ ટેમ્પરેચર જતું જ રહ્યું છે ખાસ એ જગ્યાએ.
હા હવે પેલે બે ત્રણ વરષ પેલે હોય ને એટલો બહ બધું ટેમ્પરેચર નહીં પડ્યા કરે ખાલી ફોટી ફોર્ટી ટુ થાય છે અને હવે છે ને ફોર્ટી થ્રી ફોર્ટી ફોર એવું થાય છે જ છે સિટીમાં બી એટલો રહે છે. ફોર્ટી થ્રી ફોર્ટી ફોર અને વિલેજમાં તો છે ને ડાયરેક્ટ ફોટી સિક્સ ફોર્ટી સેવન
હા ગામડાઓ છે ત્યાં એનાથી બી વધારે પડે છે
અને બે ત્રણ વરષ મે હું ફિફ્ટી પહોંચી જવાનો એ વિક્મ
હા એટલે હવે તો કેવું જ કે એસી વગર રહેવું મુશ્કેલ થઈ ગયું છે લોકોનું
તો બધાની જોડે એસી છે
હા હવે જે હવે એક અ ખુબ જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે એસી હવે તમારે જોઈએ જ જે રીતના ઘરમાં પંખા અને લાઈટ લાગેલી એ રીતના હવે એસી બધાનું અ રિક્વાયરમેન્ટ થઈ ગઈ મતલબ બહુ જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે કે હવે એસી વગર રહેવું બહુ મુશ્કેલ છે કારણ કે તાપો જ એટલો પડે છે કે આપણને સમજાતું જ નથી કે હવે આપને શું કરવું શું નહી
બરોબર છે
હા એટલે
પછી અમાર ત્યાં છે ને ભાઈ ઇલેક્ટ્રિસિટી પણ નહી સપોર્ટ કરતી હારી
શું કઈ શું કહો છો
ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી છે ને એસી ચાલવા માટે ઇલેક્ટ્રિસિટી બી નહી રહે છે એ કારણ કે ગરમીનું બધાં ગોમડા માં એસી છે ને
હા હા
એની કરતાં પછી ઇલેક્ટ્રિસિટી બીને ખતમ કરતી ખાલી વોલ્ટેજ રહે છે ને વન સિક્સ્ટી વન સેવટી હોતી રહે છે
બરાબર બરાબર
ખબર છે એસી ને તો ટુ ટુ હંડ્રેડ પ્લસ વોટ લાગે છે
હમ સાચી વાત છે સાચી વાત છે કઈ વાંધો નહી તમારી સાથે ચર્ચા કરીને મને મજા આવી
હા ચાલ કરીશું હા ચાલશે ચાલ
ઓકે બાય